હા, હાલો કેમ છો મજામાં?
હા એકદમ તમે કેમ છો?
અ અ હા અવાજ નેટવર્કસ બરાબર આવી રહ્યા છે?
હા આવી રહ્યો છે, તમારે આવી રહ્યો છે?
હા આવી રહ્યો છે, આવી રહ્યો.
શું કરે છો?
આ કાઈ નહી હમણાં તો ઘેરેજ છે કેમ કે અહ હમણાં આજકાલ હેલ્થ થોડીક અહ ઈસ્યુ છે.
કેમ તમારી તબિયત બગડી
હા, હા તબિયત બગડી, હા.
હા, હા બરાબર. કારણ કે આજના તો તમે જાણો જ છો કે વાતાવરણ ના લીધે આપણા શરીર પર ઘણી બધી અસર થઈ જાય છે. આપડું શરીર તાવ એટલે દુખતું થઈ જાય છે, અને ઠંડુ પડી જાય છે. જેના કારણે આપણને આવી બધી બિમારીઓ થઈ જાય છે. જેથી કરીને આપણે આવી બધી બીમારી ન થાય તેના કારણે આપણે સમયસર ડોક્ટરની કરવું જ જોઈએ કારણ કે આવી બીમારીઓ પછી લાંબા ગાળે આગળ એટલે આપણેે જો એ ના રાખીએ કાળજી તો પછી આગળ જતા આપણને મુશ્કેલ પડે છે, જેથી કરીને તમે ડોક્ટરની સલા દે છે તમે
નહી ડોક્ટર પાહે ગયા એ લોકોએ પાહે અહ સલાહ લીધી અને દવા લીધી. ડોક્ટર કહે કે તમે હવારમાં ઉઠીને થોડુંક ચાલો, વોક કરો, કસરત કરો, એમ કે આજના બેઠકના જમાનામાં તમે બેહી ના રહ્યો એ તમારી હેલ્થ પર વધારે અસર થાય હે. તમે સમયસર ગોળી પીવો, જેના લીધે પણ ખ ખુબ સારું રહે છે, એ ખુબ જ જરૂરી છે કે તમે તમારી હેલ્થ પર ધ્યાન આપો. આજના આધુનિક યુગમાં હેલ્થ એટલી ખરાબ જે છે કે ઓફિસ થી ઓફિસ થી ઘરે ઘરેથી ઓફિસ ઘરે તમે એક કલાક દરરોજ ના કસરત કરો જેનાથી જેના લીધે તમારું મન પણ શાંત રહે અને તમે તમારા ગોલ્ પર ધ્યાન આપી શકો આ તે ખુબ જ જરૂરી છે કે હેલ્થ એ આપ આપણા જીવનની અ જરૂરીમાં જરૂરી વસ્તુ છે તે આપણે હાર્ડવર્ક થી બનાવી શકીએ છીએ.
હા તમારી એકદમ સાચી વાત છે કારણ કે ફિટનેસ જ ન હોય તો પછી કોઈ કામમાં મન નથી લાગે એમ અને જે પણ આપણે અનુભવે છે અને કઈ કામમાં મન નથી લાગતું કામ પણબર થતું નથી હું તો બઉ માનું છું અને હું પણ જીમ જાઉં છું જેમ કે મારા તમે જિમ જવા માં એટલે વરસ સે એક વરસ થવાન છે પહેલા પહેલા તો મને આવડડો પરંતુ જો આપણે રેગ્યુલર જતાઈએ તો આપણને મજા પણ આવે છે અને ખૂબ મજાનું છે જીમમાંય આપ ફિટનેસ પર વધારે ધ્યાન આવે છે કારણ અમણાણા ઉનાળામાં તમે રમમ જેથી કરીને ફટનેસ ખુબ જરૂરી છે એટલે હું પેલાટ ર એક વર્થી ત મને એવ લાગે મા જેાર પેલા તો એમ મને બ હાથ ચ અને થાકવી પડી જતો હવે મા જેટી કેપેસિટી વાયદી એ ઉ લાગે છે કારણ ફટનેસ જ હોય તો પછી આપને કોઈ કામ આવે કોબું ભારી ભારી લાગે. ગે છે. મે અમને જે તમને શું થયું છે બીમારી ઘરે છો ક શ થયું ફશન થયું છે કય
હા ઇન્ફેક્શન હમણાં ગરમી ન પ્રમાણ વધી ગય છે એટલે ઇન્ફેક્શન ન પ્રમાણ ખુબ જ વધી ગું છે શરીર પર ચાંદા અને એવું બધું અને જેના લીધે ડોક્ટરે કહ્યું કે તમારે પસીનો વધારે કાઢવો જોઈએ અને અ સાંજ ના સમય અને હાર જીમમાં એવું જાવ જોઈએ જેથી તમારી હેલ્થ ખુબ જ સારી રહે છે હું હમણાં તો દરરોજ એક કલાક જીમ કરું અને આવીને વોક પણ કરું જેથી મારી હેલ્થ ખુબ જ સારી રહી છે અને થોડો ઘણો ક્રી કેટ એવું પણ રમવું જોઈએ જેથી તમારા મન પણ શાંત રહે અને તમને મજા પણ આવે તેથી એ ખુબ જ જરૂરી છે કે હેલ્થ તમે સમયસર ચેકઅપ કરાવો બ્લડ અને સારું વેજીિટેબલનેવ ખાવો. વડાપાવ કે તેલ તરેલું વધારે વધારે ખાવું જોઈએ નને જેથી તમારું મન શાંત રહે તમે શાંત રહો ને તમને બીમારી ન થાય બીમારીને કારણે ઘણા ઘણા મોટા જેવા રોગ થઈ જાય છે જેમ કે તમને જો તમરી ગુટકાને વા હોય કેન્સર ની ને એવી પેલું થઈ જાય છે. તેથી તમે હેલ્થ પર ધ્યાન વધારે આપો તમે આ બધા ટીવીમાંને એડ આવે તે સ્કીપ કરી દો કે તમને ખાવાના આજુબાજુ કોઈ પણ ખાતા હોય તે તેને તમે રોકી સ દે ઓ જેથી ખુબ જ સારું બને છે કે તમે કોઈ બીજાને પણ કામ આવશો તેથી તેના પરિવાર સુખી રહે અને આ આજુબાજુ ન વાતાવરણ સારું રહે છે. તમે સ્વચ્છતા જાળવો જેથી તમારા હેલ્થ ખૂબ જ સારી થઈ જાય છે તે ખૂબ જ જરૂરી છે.
હા તમા હા ફરતું રેવાનું વાક કરી લેવાનું બીમારી થાય તો એપલે કરી લેવાનું કારણ ફિટનેસ ક્રિકેટરો પણ કેમ કે એલોકો પણ હો છે આટલા બોલમાં આટલા રન તો મારી દઈસ પણ વન ડે ટેસ તેમાં ફિટનેસ હોવી ખુબ જરૂરી છે. કારણ કે તે પ્લેયરો કેવા પ્લેયરો કેટલી ઉમરમાં કેટલું પેલું કરી શકે છે કેટલું દોડી એવા પ્લેયર ઘણા બધા છે. કે હવે એના લીધે સુ અને તે પ્રેક્ટિક્સ એટલે કે જે વધારે જીમ કરો જેના કારણે અને મારા ઘરના લોકો પણ સવારે વહેલા ઊઠીને મોર્નિંગ વોક પર જાય છે કલાક દોઢ કલાક જેવું જાય. કિલોમીટર ચાલીયા કે જોડીયા ચીઠાને હું પણ એ લોકો સાથે જાઉં છું, શું તમે સવારે મોર્નિંગ ઉપર જાવ છો?
હા હું તમને ગીરું ર પેલા કે એક કલાક જીમ અને એક કલાક મોર્નિંગ વોક પર જાવાન છે, જેના લીધે હેલ્થ ખુબ જ સારી રહે છે, તમે જીમ જાશો, તો તમારી હેલ્થ એમ તો સારી તમે અન્ય વ્યસન ન કરો ખાલી સારું સારું ખાઓ કે કેળા ખાઓ સ સફરજન ખાઓ, લીલી શાકભાજી ખાઓ, વધારે તરેલું ને એવુ ન ખાવ, દાળ ખાવ, જેથી પ્રોટીનનું પ્રમાણ ખુબ જ વધે છે, તમે બજારમાં ઘણી બધી વસ્તુઓ ચાઇનીઝ ને એ મળે છે, તે અવોઈડ કરો જો આજના કંઈ કામનો નઈ, ખાવાનું નઈ એવું, આ તમે ચિકન ને એવા ખાતા હોય તો ત અમે બિરિયાની ને એવા ખાવ તે ખુબ જ સારું લાગે છે.
ચીકન એટલે ખાય તો આપણા શરીર સારું જ કેવાય, પરંતુ એ નોનવેજમાં આવે છે અને મારા ઘરે પણ બઢા ખાય છે. અને ચિકન પણ આપડે ઘરે બનાવવા હોવુ જોઈએ ને બહારથી ખાવું જોઈએ કારણ ચીકન બાર તેલ ને એવું ટો બો બઢુ ગમે તેવુ હોય છે કે ટેરે તો એના બઢાને લીધે આપણાં શરીરમાં વધારે ફેટ પણ થેઈ જાય છે, જેથી કરીને આટલું ખાવાનું અવોઈડ કરવું પડે છે અને તમે કીધું કે ફૂટ જેવા તેમાં કે એટલે કે આ કેળા છે, સફરજન છે, અમણા ઉનાળામા તો ખાવું જ જોઈએ ખુબ જ એમ શેરડીનો રસ છે બઉ સારુ કેવાય સીઝન છે એ પ્રમાણે બધા ફળ પણ આવે છે અને જેના કારણે આપડું શરીર એના પ્રમાણે તેવાવુ જોઈએ એમ, આજે જે સીઝનમાં જે ફળ આવે ને તે આપડે તે ન ખાએ તો આપણને થાય છે, જેથી કરીને સીઝનમાં જે ફળ આવે તે ખાઈ લેવું જોઈએ અને જેના કારણે આપણા જે શરીર પર સારું અસર થાય છે. શું તમે ચિકન ખાવ છો કે નઈ?
હા હા હું ચિકન દરરોજ ના ખાઉં છું, એક ટાઈમ મીટ ખાઉં છું, જેના લીધે સેહત અ સારી રહે અને એક ટાઈમ વેજીિટેબલ અને એક ટાઈમ કઠોળ એટલે પ્રોટીનનું પ્રમાણ અમારા શરીરમાં જળવાય રહે જેથી આપણે સ્વસ્થ રહીએ અને તંદુરસ્ત રહીએ અને સમયસર ડોક્ટર પાહેં જઈએ અને કોઈ પણ બીમારી હોય તો તેની દવા લઈ લઈએ અને સમયસર ચેકઅપ કરાવીએ, સમયસર કામ કરીએ, હાર્ડવર્ક કરીએ એટલે ડ્રીમ પણ કમ્પ્લીટ થાય. અને આપણ આપણની સેહત પણ ધ્યાન રાય, ખાલી બે વસ્તુ પર ધ્યાન આપવા જોઈએ, ડ્રીમ અને સેહત એ ધ ધ્યાન આપી દીધું એટલે આપણે કમ્પ્લીટ.
હા તમારી વાત એકદમ સાચી છે, કારણ કે ફિટનેસ હોવું ખુબ જરૂરી છે અને આપડે જે લત છે તે આપણે પ્રાપ્ત કરી શકીએ છે અને આપડી પાસે ચાન્સીસ બરાબર હોવી જોઈએ આપડે એવું તો વિચાર લઈએ કે આજથી અમે આટલું કામ કરીશુ અને પછી આપડે પેલું ભરીશું. પણ તેટલું કામ નહી આવે એટલે કે આપડે રોજ એવું કરવુ જ પડે છે એમ અને કીધુ કે એટલે આપણે જે ડોક્ટર આવે છે તે આપણે સલાહ લીએ તે માટે સમય સાથે ચેકઅપ કરાવુ જોઈએ ભલે આપડે કઈ પ્રકાર રોગ નથી, ઈ પ્રકારનો એટલે કે આપડા શરીરમાં કોઈ દેખાતા પરંતુ આપણે સમયસર તેનું ચેકઅપ કરાવવું જોઈએ ખુબ એમ જેના કારણે આપણા શરીરમાં શું છે શું ચાલતું છે શું કેટલું શરીરમાં જોઈએ આપણે ડોક્ટરને સમયસર સલાહ આપવી જોઈએ અને ડોક્ટર પણ આપણને સલાહ આપે છે જેથી કરી એમની સલાહ લેવી જોઈએ એ તો
હા. હું તો માનું જ. હું વિરાટ કોહલીને ફોલો કરું, કેમ કે તેની ફિટનેસ આજે બી બહ શાનદાર છે. તેથી તેઓ ફિટનેસ બહુ ભારી છે. તેઓની રનિંગ પણ બહ સારી છે. એટલે હું એવા આઈડલ ફોલો કરું જેના લીધે અમને સેહત પર પણ સારી રહે.
સાચી વાત સારું વાત
અ